હેલો.
અહ કેમ છો?
હૂં મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે હું સોંગ સાંભળી રહેતો હતો.
હેલો મારી આવાઝ હલો. મારી આવાજ આવી છે?
હા, આવી છે, આવી છે, અહ હું કહું સું કે આજે હું સોંગ સાંભળી રેહતો હતો.
હમ્મ. તને મ્યુઝિક બહું ગમે છે?
હા, મને મ્યુઝિક બહુ ગમે છે અને તને મ્યુઝિક ગમે છે?
હમ્મ, મને પણ બો ગમે છે.
મ્યુઝિક વગાર દિવસે અધૂરું લાગે છે. મ્યુઝિક મૂડ ફ્રેશ કરી દે છે. તને કઈ ટાઈપની મ્યુઝિક વધુ ગમે છે?
મને રોમેન્ટિક અને સોફ્ટ સોંગ.
હમ્મ અને મને એનર્જેટિક અને પાર્ટી સોંગ બો ગમે છે, આતો ખુબ એનર્જી આવડે. તને ગુજરાતી સોંગ ગમે છે?
હા ખાસ કરીને ગરબા સોંગ.
ગરબા સોંગ સંભાલી એટલે એનર્જી આવી જાય છે.
મારી અહ અહ વોઈસ ક્લિયર છે.
હા, હા, ક્લિયર છે.
ઓકે. તને હિન્દી સોંગ વધે ગમે કે ઇંગ્લિંશ?
મને હિન્દી સોંગ મોસ્ટલી ગમે છે અને તમે અહ અહ વધુ સોંગ ગમે છે?
હમ્મ તારો ફેવરિટ સિંગર કોણ છે?
મારો ફેવરિટ સિંગર મને અરિજીતસિંગ બહુ ગમે છે અને તમારો ફેવરિટ સિંગર?
મારો ફેવરેટ સિંગર તો ફિલહાલમાં તો નથી પણ મને રોમેન્ટિક સોંગ બહું ગમે છે.
આ તો વાત સાચી છે અહ. અને અરિજીત સોંગના વોઇસ બહુ સારું હોય છે આ તો પણ બહુ ઇમોશનલ હોય. છે એના વોઈસમાં જ અલગ ફિલિંગ હોય છે, અહ મને મને અરિજીતના સોંગ પણ બહું બહું ગમે છે. અ એના પાર્ટી સોંગ. પણ બહુ આછું હોય છે.
તને ઓલ્ડ સોંગ ગમે છે
હા મને આ કેટલાક ઓલ્ડ સોંગ બહુ સ્વીટ હોય છે, પહેલાના સોંગમાં બહુ સારા હતા આ
બિલકુલ મિનિંગફુલ લગતા હતા આજકાલ મોસ્ટલી ફાસ્ટ મ્યુઝિક વધી ગયું છે.
હુ પણ ઓલ્ડ મ્યુઝિકની ફિલિંગ અલગ જ હોઈ છે તને મ્યુઝિક સંભાળવું ક્યારે વધુ ગમે છે.
હુ રેટ તને રાતે તને
અને ટ્રેવલ કરતા વખતે મ્યુઝિક એ બહ ગમે છે ઈયરફોન્સ વગર ટ્રેવલ બોરિંગ લાગે છે મને અને તને
તને સેડ
હા મને સેડ મૂડમાં સોંગવા સંભાળવું ગમે છે ક્યારેક મુડ સાથે મેચિંગ સોંગ સંભળ્યું છું અને તું શું સોંગ સુનું છું
હુ તો મ્યુઝિકમાં ઇમોશનલ સોંગ સાંભળું છું
હુ મ્યુઝિક મોસમ સાથે કનેક્ટેડ હોય જાય છે હેપી હોય તો અલગ સોંગ સંભળ્યા અને સેડ હોય તો અલગ સોંગ સાભળી શકે તને ડાન્સ કરવું ગમે છે
થોડું ઘણું તને
મને પણ બઉ ગમે છે ડાન્સ કરવામાં મ્યુઝિક હોવા વગર ડાન્સ પોસિબલ જ નથી
બિલકુલ તને નવરાત્રી ગમે છે
હા મને નવરાત્રી બહુ ગમે છે મારું આ તો ફેવરેટ દિવસ હોય છે ગરબા મ્યુઝિક વધતા જ એટમોસ્ફેર એક્સઇટિંગ બની જાય છે
હું ગરબા મ્યુઝિક વાગતા જે એટમોસફિયર એક્સાઇટિંગ બની જાય છે
હુ બધા લોકો ડાન્સ કરતા હોય ત્યારે બહુ મજા આવે છે આ તને લાઈવ કોન્સટમાં જવાનો મોકો મળ્યો છે
ના હજુ સુધી નથી
મને પણ નથી મળ્યો મોકો પણ જવાનું છે મને લાઈવ મ્યુઝિકની ફિલિંગ જે અલગ હોય છે ક્રાઉડ સાથે સોંગ એન્જોય કરવાની મજા આવે છે અ તને ગિટાર કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નગાડું આવડે છે
ના તને
હુ મને થોડું અ કીબોર્ડ વગડું આવે છું
વાહ કેટલું સરસ છે
હું મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા પેશન્સ હોય જાય છે અ રેગ્યુલર પ્રેક્ટિસ પણ હોય છે તને કઈ ઇન્સ્ટ્રુમેન્ટ સૌથી વધુ ગમે છે
ગીટાર તને
અ મને પિયાનો બહુ ગમે છે પિયાનો ની સોંગ બહુ ફૂલવેય છે
બિલકુલ તને સ્ટડી કરતા મયુ સાંભળવું ગમે છે
હા મને સ્ટડી કરતા સ્લો મ્યુઝિક હોય તો બહુ ગમે છે. મને લેડીક્સ વાળા સોંગ હોય તો કન્સન્ટ્રેશન ઓછું થઈ જાય છે એ કારણે સ્લો મ્યુઝિક સારું લાગે છે. ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિક બેટર હોય તે વખતે તને લાગે છે કે મ્યુઝિક સ્ટ્રેસ ઓછો કરે છે?
ચોક્કસ. મને પણ જયારે ટેન્શન હોય ત્યારે સોંગ સાંભળવું છું પછી માઇન્ડ ફ્રેશ લાગે. ફઝી થેરાપી છે. સાંભળ્યું છે.
હા હું મ્યુઝિક થેરેપી વિશે સાભ્યું છે મ્યુઝિક થી લોકોને રિલેક્સ ફીલ કરવા છે અને સ્ટ્રેસ કમ હોઈ જાય છે આ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મ્યુઝિક થેરેપી મ્યુઝિકને ઇફેક્ટ ડાયરેક્ટ મૂડ પર પડી જાય છે. તને મોડિંગમાં સોંગ્સ સાંભળ્યું ગમે છે?
હા પોઝિટિવ સોંગ થી દિવસ સારી રીતે સ્ટાર્ટ મને રે ની સિઝન તેન માં મ્યુઝિક સાંભળવુ બહુ ગમે છે.
હ આ તો વાત સાચી જ છે તમારી વરસાદ અને સોન્સ પરફેક્ટ કોમ્બિનેશનમાં હો જાય છે. તને હેડફોન્સ ગમે છે સ્પીકર વાલો?
મોસ્ટલી હેડફોન. તને?
હ મને મને પણ સ્પીકર લાઉડ મ્યુઝિકું સુનાવું બહુ ગમે છે. પાર્ટીમાં લાઉડ મ્યુઝિકની મજા જ અલગ હોય છે પણ બધુ લાઉડ મ્યુઝિક હેલ્થ માટે સારું નથી. સ્પેશયલી ઈયર માટે તને લાગે છે કે બધા લોકોને મ્યુઝિક ગમે છે?
એ
હમ્મ કારણે કે મ્યુઝિકની વર્સલ છે. અહ લેંગ્વેજ અલગ હોય પણ મ્યુઝિક કનેક્ટ કરી જાય છે. તને મુવી સોંગસ ગેમ્સ કે અહ સોરી તને મ્યુઝિક સોંગ ગમે કે ઇન્ડિપેન્ડેન્ટ સોંગ લાઈક એલ્બમ સોંગ ગમે છે?
મુવી સોંગ વધું. તને?
મને પણ વધુ સોંગ ગમે છે. તને લિરિક્સ પર વધુ ધ્યાન હોય, કે બીટ પર ધ્યાન હોય?
મને તો લિરિક્સ. તને?
હમ્મ મને અહ હું બીટ પર ધ્યાન રાખું છું. કેટલાક સોંગની લાઈન્સ દિલ નું ટચ કરી જાય છે લીરીકસમાં. અને ઘણા સોંગ મેમરી સાથે પણ જોડવા હો જાય છે.
બિલકુલ કરે કોઈ ઓલ્ડ સોંગ સોંગ વલ્યુ એટલે ઓલ્ડ મેમોરી યાદ આવી જાય.
હમ્મ આ તો વાત સાચી છે. સ્કૂલ ડેઝ યાદ આવી જાય છે. ફ્રેન્ડ સાથે અહ ઘટા હતા તે એ પણ યાદ આ જાય. અને સિંગિંગ ગમે છે તમે?
હા, બાથરૂમ સિંગર છું હું.
હા હું પણ બાથરૂમ સિંગર છું. પણ સિંગિંગ કોન્ફિડન્સ વધારે છે. અને મૂડ પણ સારું કરે છે, તને અહ કારો કે કેમ ગમે છે?
બહું. ફ્રેન્ડ સાથે કારો કે ની મજા આવે. તને સોશિયલ મીડિયા પર મ્યુઝિક રીલ જોવું ગમે છે?
હા મને અહ સોશિયલ મીડિયા પર રીલ અહ રીલ મ્યુઝિક ગમે છે. આ તો બહું સારું હોય છે ચલો અહ હવે કોઈ સારા સોંગ સંભળીયા પછી વાત કરતા.
ઠીક છે.
બાય. જય શ્રી કૃષ્ણ.